હાં.
કેમ છો મનોજભાઈ આજનું આપણુ વિષય શુ છે.
મજામાં.
હા આજે આપણું હેલો.
હાં બોલો.
આપડું વિષય આજનું જો આજનુ વિષય આપડે આ છે. કે યુઝિંગ ફોન વર્સેિઝ વોચિંગ ટી વી.
હમ્મ.
હમ્મ તો તમારુ હું વિચાર છે તમારુ હું વિચાર છે.
હારુ ટોપિક છે તે તો.
હમ્મ તો તમે કોના ઉપર કેસો? તમે ફોન ના ઉપર કેસો કે ટી વી ના ઉપર?
હું ફોનના કઈસ
ઓ કે ચાલો ઠીક છે. તો આપડે એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજની ઉપર વાત કરીએ. મેં ટી વી ન ઉપર જોઈશ. જુવો ટી વી માં આપડે હું છે કે આપડે બધા રીતે ન્યૂઝ જોઈ શકીએ. અને આપડા બધા ગ્રુપમાં હોઈએ ફેમિલી હાથે હોઈએ. એમાં કઈ આ નથી કે તમે એકલા છો.
હમ.
અને ફોનમાં શું છે કે ફોનમાં તો તમે એકટેલા વસીને વાત કરો એક ટેકલા ટેકલા બધું કામ એમાં ત પોતે એજ કરવાનું છે ફેમિલી અને ગ્રુપ બોન્ડિંગ તો પહેલી જગ્યા હસે નહી.
હમ. ફોન આવવડજ ફોન તો શ હાલો.
હા હા બોલો બોલો.
ફોન તો આવડાનાનામ બઉુ જરૂરી છે પણ.
હેવી રિતે?
હા ફોનમાં બધું આજનો જમાનો ઈન્ટરનેટ નો છે. તમે સૌ આના ફોનથી કરો. બેંકમાં જવાનું કામ નથી ઓનલાઈન બધું થઇ જાય તમારું કામ.
હ હ.
હા ટ્રાન્ઝેક્શન બી થાય સૌ આના થાય, મિત્ર પરિવાર ની સાથે ફોટ પેજ વાત થાય. દૂર કેટલા બી દૂર રહે તે તરી વાત થઈ જાય આવડા. પેલા જમાનામાં ફોન, ના નહી હોતા તો. હલો.
હા હા લેકન તમે એ તો જુવ કે ફોન ફોન એટલે હું ફોન એટલે ટેકનોલોજી. ટેકનોલોજી જેવી રીતે વધ વધતું છે. એવી રીતે તમારું ફેમિલી સાથે બન્ડિંગ ફેમ સાથે વાત કરનું એ બધું. ઓછું થતું છે, અને ટીવીમાં શું છે. ટીવીમાં પણ ટેકનોલોજી વધી ગયું છે. તમે ટીવી માં નેટફ્લિક્સ જોઈ શકો. એમેઝોન પ્રાઈમ જોઈ શકો, ઝી ફાઈ જોઈ શકો. લેકિન ટીવીમાં તમે જોવા માટે થોડુંક ટાઈમ આપવું પડે, તમે કઈ પણ મવી જોઈ શકો, કઈ ન્યૂઝ જોઈ શકો, વધારેમાં વધારે તો અત્યારે વરસાદ થતું છે તો બધું ન્યૂઝ અને ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ અને બધું શું ચાલતું છે શું નથી ચાલતું, બધું ટીવીમાં મળશે. અને તમે બધું હાથે બેસી દે જોઈ શકો. ફોનમાં તમે જયારે પણ ફોન ચલાવો, ત્યારે નોટિફિકેશન આવે. અને તમારું ટાઈમ વેસ્ટ થાવ ચાલુ થઇ જાય. ક્યારે તમારું કલાક દેડ કલાક તો રીલમાં જ નીકળે, તો રીલસ સ્ટોરિંગમાં નીકળી જાય, પછું તમે કોઈને સ્ટોરી જોવામાં અ તમારું ટાઈમ બગડે, તમે એક વખત ચાલુ કરો તો તમે પણ ખબર છે મને પણ ખબર છે, કે એક વખત ચાલુ થાય. તો એ આપણું દસ પંદર મિનિટ થી ઉપર જ ટાઈમ વેસ્ટ થાય.
હા.
ફોન તમે ફોન વાપરો તમારા આંખ પર ઝરપ પડે. અત્યારે તો બઉ બધા કેસ અ ફોન ના કારણે ચાલતો છે કે તમારું આંક ખરાબ થતું છે.
ના પણ ફન ફોન આવ્યા ત્યારથી તો ભાગે બાકી વાતોમાં ખુબ સુધારણા થય છે. પેલે લોકોને રસ્તો માલુમ નથી. આપડા જીપે અ મેપમાં લાગી, એ જીપેસ દ્વારા રસ તો ઢૂઢવાવામાં શક્ય હોય છે.
હ હ.
આવડાનો પર્યો અને સ્કૂલમાં જવા ટાઈમેં, તેમનો
ચા. શિક્ષણ માટે ખુબ ફાયદો છે તેમાંન.
કેવી રીતે તમે એક કો ટોપિક નું એક્સપ્લેન કરી શકો?
આવડા. બધા તો ઇન્ટરનેટ પેજ મળી જાય ને ઇન્ફોર્મેશન. તેમને જે હોમવર્ક બેલ છે. તેના પરે તે બિચારા દેખે ઇન્ટરનેટ પે ટ્રોફિક શર્ટ મારીને. ઓ ઓપ્શન બહુ સારા મળે છે એમને, કેવામ.
હમ હમ.
ઇમરજન્સીમાં બી પઈ તમે
એ તો તમારી વાત સાચી છે. એ તો તમારી વાત સાચી છે મરજન્સીમાં ફોન જ કામ આવે.
હમ. પેલે તો ગેરના ગામ ગયા કે તેમની જોડે કોન્ટેક જ નહી થવાનું. ક્યાં ગયા શું ગયા આપડા ફોન છે તો લગે જ કોલ લગાડીને ક્યાં ચરે ભાઈ. તો માલુમ પડી જાય ગિરનારને તેમને બી શાંતતા લાગે.
હમ, એ વાત પણ તમારી હાચીત છે. લેકન પેલા પેલા હ તો કે અત્યારે ચલો આપડે ગેંજી છીએ. તો અત્યારે આપણું ફોન નું બહ ઉપયોગ છે અને બઉ બધું કામ આપણું. ફોન પર થઈ જાય, આપણે એ આઈ વાપરીએ, આપણે ચાર વિડીયો વાપરીએ આપણું ફોટો એડિટિંગ વિડીયો એડિટિંગ પોસ્ટ કરવું. ઇન્સ્ટાગ્રામ વાપરું ટ્યુબ વાપરું ફેસબુક વાપરું, કઈ કામ હોય તો. લેકન પેલા જે આપણેે મમ્મી પપ્પા છે એ તો નાઈન્ટીસ ના છે, તો એમને માટે તો ફોન થોડુંકરે એ એક એક તરથી નુકાન સમજ છે એમ માટે કેમકે એમની ટાઈમ ના પેલા કી પેડ હા કદાચ હશે કદાચ હશે નહી. કીપેડ જ ફોન છે, તો એમની ટાઈમ આ બસ
એક દારદાન જોડે હો હતો ભાઈ.
હમ હમ.
ફોન આવડા તો નાના નાના પોરિયા પાસે ફોન છે. ફોન સિવાય જીવન જ નહી ચાલવાનું
હા તો એ તો તમારી વાત સાચી જ છે આ તો ત્રણ વર્ષનું ચાર વર્ષનું પાંચ વર્ષ નું છોકરું પણ હોય છોકરી પણ એની હાથમાં ફોન છે જ અત્યારે
હમ તે હાથમાં ફોન હોય યુટ્યુબ દેખી ત્યારે તે જમે કે જે ફોન નથી તો મસ્ત આરામથી ટીવી સમોર બધો પરિવાર બસે ટીવી દેખતા જાય ગપો મારતા જાય હા એ અલગ જ જ વાત હતી ફોન આવવાથી બાકીનો તો વાતો
લાઈફ બગડી તો ગયું છે એ તો તમે તમે માનવું તો પડશે લાઈફ તો બગડી ગયું છે.
હમ લાઈફ પકા
હમ એ તો તમારે માનવું પડશે જયારે જોવ તમે સાચું વાત કે અગર ઇન્ટરનેટ એક એક દિવસ માટે પણ બંધ થઈ જાય એને તો બધાનું કામપ
હમ એ તો છે ફોન તો કઈ કામ નથી આવવાનું જયાર તમારું ઇન્ટરનેટ જ બંધ થઇ જવાનું તો સૌ આના બંધ થઇ જવાના ભાઈ તમાર મોબાઈલ કોઈ કામનો નથી
હા
રેન્જ જ જતી રેવાની હોય સૌ ટાવર નહી ફોન નહી નેટ નહી
હમ
એ મોબાઈલ કોઈ કામ નો નથી તે્યારે એ પાંચ હજાર નો રહો કે લાખ રૂપિયા નો રહો ટીવી હમ
ત્યારે તો ટીવી પણ થોડુંક આામ વાંધો દેશે લેકિન ત્યારે ઓલ્ડ પહેલું જૂના જવાનોનું બધું કામ આવશે કે તમે ઓનલાઈન પેમેન્ટ નહી કરી શકો કેશ આપો બધા ડોક્યુમેન્ટસ તમે પેપરમાં સાચવીને રાખો બધું આ આપણું લેન દેન નું બધું કેશમાં થઈ જશે અને બીજું બીજું હું કેવો બીજું તો તમારું બધું આવનું જાવનું કામ થઇ જશે
હમ
હ કરી
એનો જ વાંક છે.
હ
હા તો ફકત મોબાઈલ નો બાકીનો ઉપયોગ બી સારો છે બાકી તો કઈ નહી દેખા ગયા તો જે કોઈ હાવડા મિત્ર પરિવાર દૂર રહે છે તો તેની જોડે બે વાતો થઈ જાય મોબાઈલ નથી રેવાનો તો તે જયારે આવવાના બે ચાર મહિનામાં ત્યારે જ વાત થવાની એમ કે મેં તમે કોલ કરી લો બે વાતો કરો માઇન્ડ ફ્રેશ થઈ જાય છે તમારો.
મિત્ર પરિવારની સાથે વાતો કરીને માઇન્ડ ફ્રેશ થઈ જાય. બેન હોય બેનને હાલચાલ પૂછાય જાય.
હમ હ.
હમ, બાકી તો દેખો ઓનલાઈન માં તો એટલું જ સારું થાય. કે બેંકના વ્યવહાર આપણા સોપા થઇ ગયા. અને પૈસા ખિસ્સામાં લઈ જવાનો.
ટાઈમની બગડે આ બધું મે આ બધું મે માનું, કે
ચોરી થવાનું કામ નથી. પેલે કેમ મે પૈસા ખિસ્સામાં મેન્યુઅલી. નોટો રેવાના, તો ચોર ચોરી થવાનો દાજ જાસ્તો હતો. આવડા મોબાઈલમાં જે ઓનલાઈન કોઈ વાંધો નથી મોબાઈલ ગયો બી બીજો મોબાઈલ લઈ લો, પૈસા તો તમારા સેફ જ છે.
હમ.
હમ. ફક્ત એટલું જ થઈ. કેવુ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન તો આથી બાકી ન વાતો સોપે થઈ ગયો તમે કઈ બી જોવો. પૈસા ઓનલાઈન થઈ જાય મોબાઈલ માંથી જ.
હમ.
હમ.
એક તો તમારી વાત સાચી જ છે.
હમ.
લેબ તો મેં તો જો મેં તો મેં તો ચાલો મેં માનીએ. કે તમારું આ વાત સારી છે, લેકીન મારું મારે પ્રમાણે જો મેં કેવ એ પણ ત માનવું પડશે, કે મારું પણ વાત હાચી છે કે, તમે વેકેશન શેના માટે કાઢો?
હમ.
વેકેશન કાઢો કે શેના માટે કે ફેમિલી હાથે બોન્ડિંગ કરી શકીએ, ત્યારે તો કોઈ પણ ફોન નહી ઉપાડે, ફોન તો હાથ જ નહી લગાવવાનું.
બરાબર.
બરાબર ને?
હમ હમ આ વાત તો સાવ બરોબર છે.
તો જેવી રીતે ફોન યુઝબલ છે તે રીતે ટીવી પણ યુઝિબલ છે.
હમ.
આપણી વાત સાચી છે.
તોય સરસ.
હમ, ચાલો ઠીક છે.
હલો, ઓકે. ચલો.